અવાજ આવ તમને મારો? હ હમ કેમ છો?
બસ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં મન થયું બહુ દિવસ થયા તમને કોલ કરો કછી ચર્ચા કરીએ આપડે.
તો ખુબ સુંદર છે ને હા ચલો.
હા એજ. મેં છે ને લોકોને આમ ચર્ચા કરતામ સાંભળ્યું હત મને થય તમને હું વાત કર પૂછું. કે તમે તમારા દૈનિક જીવનમાં શું આમ ખોરાક લાવ છો દરરોજ આમ?
કેવાય દૈનિક જીવનમાં તો આમ સવારે ઉઠીએ તેમ નાસ્તો કરીએ એમ હલકું, પછી કોલેજ જઈએ. પછી તે દરમિયાન પછી આવીઈ ને પછી થોડું જમવાનું ખાઈએછ ત્યાં મચરાત થઇ જાય.
હા એતો છે જો તમનેમ કહું ને કે બધા ત બહ પોસ્ટ ક અત્યાર તો ખોરાક લે છે કે સવારે ઉઠે એટલે કે આટલું પ્રોટીન ઇન્ટેક દિવસ નું જોઈએ જ. સવાર ઉઠી ન વેજ હોય તો પનીર ખાય નોનવેજ હોય તોવે ચિકન ખાય, એવું છે કે સવાર ઉઠે એટલે નાસ્ તા તો, પહેલા ચા ના પીવી જોઈએ એવું બધા કે એસિડિટી થાય તોમ કે. કે ઉઠીને દૂધમાં કશું નાખીને પીવે કે પછી ગરમ પાણીમાં નિબુ નાખીને પીવે, તો બહુ સારું કેણાય એમ.
એજ ને આમ રોજ આમ એટલું પૂરતું અને બધું એ લેવું જ જોઈએ આહાર. જેનાથી આપણું શરીર એકદમ કમ્પ્લીટ રહે.
એજ નાના કેવું કે વ્યવસ્થિત ખાઈએ ને તો, આપડું જો ખાવાનું વ્યવસ્થિત હોય ને. તો પછી આપણો મૂડ પણ સારો રહે કારણ કે ખાવાનું અને મનની એક મે એવું કેવાય ને, કે એક નડી છે ને એવું છે કે ખાધું ના હોય ને, તો કેવું ગુ હવે એવું કેમ સારું ભોજન લઈએ ને તો સ્વસ્થ રહીએ ને તો ખુશ રહીએ.
એજ ને બિલકુલ સાચી વાત છે.
તો તો અને આમ જોવા જઈ ને તો જો કેવું ખાવું જોઈએ. કે સવાર ઉઠી ને આવું શું ભી ભીના કરેલા. નટ્સ ખાવા જોઈએ આવ ગરમ પાણી પીએ અને પછી એમ છે ને બ્રેકફાસ્ટ તો એકમ આમ ખાવું જ જોઈએ પેટ ભરીને એવું કે બધા. કે સારું બ્રેકફાસ્ટ ખાય ને તો બહુ સારું અને ખાધા વગર તો ના જ જવું જોઈએ બાર.
એ જ ને બિલકુલ સાચી વાત છે કે ખાધા વગર છે ને આપણું શરીર છે ને તાકાત અને ઉર્જા આપે. આમ કરી નહી હકતું પેદા નહી કરી શકતું એટલે તેથી આમ ખાવા થી જ ને આપણા શરીર ને તાકાત અને બધું જ મળે છે.
એટલે તો. અને કેવું કે પછી બપોર નું ભોજન જોઈએ ને. તો તો આપડે આમ વ્યવસ્થિત ખાવું જોઈએ મતલબ અમારા ઘરો માં બધા જોઈએ ને, તો આમ રોટલી તો કે રોટલી ઘી માં લગાવે. હોય પછી શાક હોય, કે કશું પણ શાક હોય કે કોબીસ હોય ફ્લાવર હોય. ભીંડા હોય ટીંડોળ એટલે જે મોસમ હોય એ પ્રમાણે શાકભાજી હોય, પછી સાથે સાથે સલાડ હોય કે રાયતું પણ હોય રાયતું કેવું કે આપણા શરીર માટે સારું એટલે હોય, અને સલાડ કાકડી ડુંગળી. ટમેટા. પછી આપડે અમુક વાર તો મૂળા આવે તો એટલા મૂળા પણ અમારા ઘરે ખાય. અને દાળ ભાત હોય જ દાળ ભાત હોય કઢી ભાત હોય કે ખીચડી કઢી. અને ઘરિયું હોય તો અમુક વાર ઘરિયું પણ બનાવી દે એમ એવું.
હા એ જ ને અને દરેક આમ ઘર માં છે ને. આમ બપોરનું જમવાનું આવું જ હોય છે કે શાક રોટલી દાળ ભાત. આમ શુ જમવાનું જ હોય છે.
હા એનાથી તો આમ પેટને આમ આરામ લાગ્યા અને કેવું. કે કોઈ ગુજરાતી ના ઘરે જાવ ને તો છાસ વગર ખાવાનું પૂરું ના થાય. કે જેટલું પણ ખાવાનું હોય પણ છેલ્લે છાસ તો પીવા જોઈએ જ.
બિલકુલ સાચી વાત છે અને કહેવાય છે કે શરીરને રોજ અલગ અલગ પોષક તત્વ ની આમ જરૂર પડે જ છે. આમ કહેવાય છે કે એક જ પ્રકારનું ભોજન પૂરતું તો નથી હોતું હા. એટલે તે થી છે ને. અનાજ રોજ આમ રોજ રોજ જ લેવું જ જોઈએ આમ.
હા. કેવું કે કાર્બોહાઈડ્રેટ આપણને રોટલી થી મળે એવું બધું આપડે ખાવું એ તો સારું. અને કેવું કે ફાસ્ટ ફૂડ આપણેે ખાવું આપણા સ્વાદ માટે સારું છે. પણ કેવું કે ટેસ્ટ ને બધા માટે આપણને એટલું બધું ભાવે મતલબ ભાવે પણ હેલ્ધી ફૂડ ખાઈએ કે સલાડ ખાઈએ જુદા જુદા. પછી પનીર પ્રોટીન ઇન્ટેક બધું ખાવું જોઈએ.
બિલકુલ સાચી વાત છે, અને તેમજ કઠોણ પણ આમ રોજ ના આહારમાં છે ને. આપડે લે લેવાય અને કઠોળમાં આવે જેમ કે મગ. મઠ, ચણા અને તુવેર. વગેરે આમ કઠોળ માં આવે છે ને તે આપડે છે ને. રોજ લેવું જ જોઈએ તે આપણા શરીર માટે ખુબ જ આમ અગત્યનું છે.
હ એટલે એ તો તમારી વાત એકદમ સાચી. અને આપણા ઘર માં તો તમે સાંભળ્યું છે કે બુધવારે તો બધાના ઘરોમાં મગ બને જ છે. એ મગ તો એટલા સારા બધા કેવું કે રસા વાળા મગ બનાવે. અમુક ફણગાયેલા મગ બનાવે છે. શુંકા મગ બનાવે, એટલે આમ કેવું જુદા જુદા મગ બનાવતા હોય છે.
બિલકુલ સાચી વાત છે તમારી અને ઋતુ પ્રમાણે છે ને ફળ. ખાવા, આમ વધુ સારું કહેવાય આપણા શરીર માટે આમ.
હા. એ તો છે હ ફળે એ ખાવા જોઈએ જુદા જુદા પ્રકારના ફળ આવે જો ઋતુ બદલાય ને અત્યારે તમે જુઓ ને તો દસ જો ઉનાળો હોય ને તો તો કેરી તો તમને એટલી જોવા મળશે બધે ઠેર ઠેર પછી તરબુંજ બહુ હારું એમાં પાણી ની માત્રા વધારે હોય ને તો આપણને ડીહાઈડ્રેશન થી બચાવે. પછી કેવું કે સમર હોય એટલે દ્રાક્ષ ને બધું આવતું રે.
બિલકુલ બિલકુલ અને આમાં બી આપડે લીલા શાકભાજી નું પણ આમ રોજ લેવાની આદત પાડવી જ જોઈએ તે જે આપડા શરીર માટે પણ સારું છે અને આંખો માટે પણ સારા છે લીલા શાકભાજી. અને જેમ કે કોઈને હા અને જેમ કે કોઈને ચશ માં હોય તો એ લીલા શાકભાજી ખાઈને છે ને ઓછા પણ થઈ શકે ખબર તમને?
હા હા એ તો છે જ અને લીલા શાકભાજી તો બોહ હારા. કે એ રીતે તો બધું આમ તંદુરસ્તી ને એ બધા જોઈએ ને. તો પાલક છે મેથી છે ધાણા છે આ બધું ખાઈએ ને તો પોષક તત્વો બોહ મળે આપણને.
બિલકુલ બિલકુલ અને હું તો એજ કહું કે આમ જેટલું બને એટલું તેલમાં ઓછું બનેલું ખાવાજ આપડે ખાવું જોઈએ. તે આપડા શરીર માટે સારું તો નથી.
હા, જેટલું આપડે ઓછું તે લઈ એટલું સારું કારણ કે કેવું કે એ પછી એ પહોંચે નહીં આપડે ચાલીએ. બાલિયા નહી ને તો ફેટ રીતે સંગ્રહ થઈ જાય પછી આપડા હેલ્થ માટે જ ખરાબ એવું
એજ એજ અને કહેવાય છે ને કે મીઠું અને ઘરિયું પણ ઓછું જ લેવું જોઈએ આપડા જીવનમાં અને ખાવા માં ભી.
એ તો છે હા સાચી વાત છે કારણ કે કેવું કે ખાંડ નું તો પોષણો એટલે ખાંડ આપણને આમ ધીરે ધીરે સ્લો પોઈઝન જ કેવાયને કે આપડા શરીર ના છે ને આમ ખાલી કરી દે અને મીઠું પણ આપડે જરૂર પ્રમાણે એટલે આમ થોડું થોડું લઈએ ને તો સારું છે બોડી માટે પણ પછી બહુ ખાઈએ ને તો એ સારું નહીં પછી ડાયાબિટીસ ને એવા રોગો થઈ જાય આપણને.
બિલકુલ સાચી વાત છે. અને હું તો એમ જ કહું કે ભોજન પહેલા છે ને હાથ ધોવા એ કમ્પલસરી છે કારણ કે તેનાથી છે ને આપ સ્વચ આમ કવાય સ્વચ્છ રહીએ.
હા.
અને રોગો હા બોલો શું કો છો?
સચતા જાડાવું તો ઇમ્પોર્ટન્ટ છે જ ને એમ કેતી હતી હું તમને.
હા, એજ ને. બિલકુલ સાચી વાત છે ને કસરત પેલા પણ આમ ખૂબ ભરીને જમવું એ યોગ્ય તો નથી હા.
હા હા એતો છે જ ને કે થોડું થોડું જમીય તો સારું છે કે કસરત થઈ ને પેલા આપડે કઈક પ્રોટીન રીચ ખાવાનું કહીએ તો ચાલે એવું.
એ જ અને કેહેવાય ને કે શરીર માં છે ને. પાણી ખુબ જ આમ જરૂર જરૂરી છે.
હા પાણી નું માત્ર છે ને. એમ મળવાય આમ એક જોઈએ જ કારણ કે પાણી કેવું. કે પાચન માટે સારું સ્કીિન માટે સારું અને કેવું દિવસ હ બે ત્રણ લીટર પીએ, હવે ગરમીમાં તો છે ને. આપડે પાણી પીવું બહુ જ સારું નહ તો ડડીહાઈડ્રેશન થાય ને ચક્કર બક્કર આઈ જાય. એમ કરતા કેવું કે પાણી પીએ આપ આપણે ગરમીમાં, અને વિન્ટર બધામાં પીવું તો જોઈ છે આપ આપડી સ્કીન માટે હેર માટે, પછી ખાવા પચાવા બધા માટે પાણી જોઈએ.
બિલકુલ સાચી વાત છે અને કેહેવાય છે ને કે પૂરતી ઊંઘ પણ છે ને. તંદુરસ્તી માટે આમ જરૂરી છે કેવાય ને આપડા શરીર માટે બી.
જો પૂરતી ઊંઘ ના મળે ને તો માણસ એમ ચીડી ચીડીયું થઈ જાય, કે કશું ગમે નહીં. નહી એવી રીતે આમ ખબર ને તમને, એટલે પૂરતી ઊંઘ તો બહ જરૂરી છે.
બિલકુલ સાચી વાત છે ને કેટલાક તો લોકો છે ને ભોજન ઉતાડ માં કરે છે તે છે ને સારું નથી કારણ કે જલ્દી ખાવાથી છે ને પચતું નથી ખાવાનુ.
હ જો ધીરે ખાવાનું ખાાવ ને. તમ આસાની થી ખાવા પહોચી જાય આપડું એટલે કેવું. કે શાંતિ થી ખાવા ખાનું શું ઉતાવળ ધ ખાવાનું.
બિલકુલ, અને કહેવાય છે ને કે ચાલવું પણ આમ એક સારી આમ શારીરિક પ્રવૃતિ છે. છા
હમ જો તમે જુઓ ને, તો ખોરાક પછી ચાલવું બહુ જરૂરી છે મતલબ તરત નહી. નહી, પણ અડધો પોણ કલાક પછી આપડે આમ થોડુંક ચાલે ને કે આમ જોઈએ ને તો દિવસ ન દસ હજાર સ્ટેપ લઈએ ને તો શર માટે સારુ. બ સારું, પણ એટલું બધું ચલાય નહી. આપડે આપડા રીતે અડધો પોણ કલાક ચાલી લઈએ ને આપડા આજુબાજુ તોય ચાલે.
બિલકુલ. અને વ્યવસ્થિત ખોરાક છે ને આપડા શરીરને ઉર્જા પણ આપે છે એટલે કેહેવાય ને કે દિવસ માં બધું જ વ્યવસ્થિતમ પાણી, ખાવું. અને એક્સરસાઇઝ, અને વગેરે બધું જો આમ કમ્પ્લીટ કરીએ તો આપડું જીવન એકદમ આમ સારી રીતે જ આપડું જાયછે.
હા એતો જ કે બધું આમ જળવાય રે ને. તો આપણું જીવન એમ એકદમ સરસ ચાલે કે ખાવાનું સારું પોષકવાનું. એક્સરસાઇઝ ચાલવું પાણી બું સરખું કરવાનું, અને અનપતા આપણે ખૂબ ઘણી મોટી ચર્ચા કરીએ પણ આપણે ચો
હા ચોક્કસ, ચોક્કસ ફરીથી આપણે વાત કરીશું.